હાલો, બસ જુઓ, એકદમ બરાબર. બસ, જમીને બેઠા છીએ. થોડું એમ જ પરિવાર સાથે બેસીને ટાઈમપાસ કરીએ છીએ. બોલો, બોલો. કેમ છો?
બસ, જોય એ તમારું જરા એક કામ હતું. સ્વચ્છતા રાખવી હોય. અને એ તે બહુ ઘર ગંદુ ન ગમે. ને મને આ ચોખ્ખું રાખવું ગમે, પણ હવે શરીર અને બાાઈઓને રાખીને ને કામ કરીએ, લોકાનું કામ તો મને એટલું ગ બંધુ લાગ વાત એટલે, આમ કેવાય કે રોજ માસી મારે એમના મા તો હવે, એમાં તો મારો તો સમય જાય. આ સાફ કર, ઓલું સાફ કર. બર હતું કે, આમાં મારે કેવી
સમજાતું કે, આમાં મારે કેવી રીતે કરવું હવે? ઘર પણ ચ શ્રમ પણ ના પડે અને બધું સચવાઈ જાય, તો એની માટે તમે કઈ રસ અ જો આમ તો રસ્તો કહુ ને તો. હા, આપણે ઘર કામ કરવા માટે બાાય રાખીએ. થોડું ઘણું એ કરે, પણ નાની મોટી આપણે કહીએ કે, સાફ સફાઈ કે ખાના રાખવા. રોજનું ડસ્ટિંગ ભલે કરીને જાય પણ. એમના કરેલા ડસ્ટિંગ પછી, સવારમાં કરીને જાય ને, સાંજ સુધી તો પાછું એવું થઈ જાય, તમને તો ખબર જ છે. આપણે અહીંયાનું તો વાતાવરણ જેવું છે કે ડસ્ટ ઉુડવી ને અહીંયા ત્યાંથી ધુમાડા અને એવું બધું વધારે જ આવતું હોય તો આપણે ડસ્ટિંગ કરવું જ પડે છે વારંવાર. આપણે બારી ખુલ્લી રાખી હોય તો સાંજ સુધી વળી એવી જ ધૂર જમા થઈ જાય છે. તો આપણે ડસ્ટિંગ કરવા માટે પાછું તો રાતના સાંજના કે એવી રીતે આપડે પાછું કરતા જ હોઈએ. તે જ પ્રમાણે આગર આપણે કહીએ કે હવે આપણે કોઈ પણ વધારે પડતું જુઓ ઘરમાં કામ કરવા વાળા બાઈ ને બધા આવે છે ને એ લોકો સવારના ભાગમાં વધારે આવે. સાંજના તો બીજી કાંઈ સાફ સફાઈ ન કરે, હા કોઈ કોઈક એરિયામાં એ સારું છે કે વાસણ વાસણ ધોવા કે એવી રીતે આવી જાય છે. પણ બાકી તો નથી આવી શકતા. તો દિવસભરમાં આપણે પછી શું કરવું કે અ હું શું કરું કે સાંજના સમયે જયારે આપણે ચા પાણી કરીએ ને ત્યારે એકવાર બધું લૂછી થોડું ડસ્ટિંગ કરી અને પછી હું મારી બારીના કાચ બંધ કરી નાખું ક્યારેક હવા ઓછી હોય. તો એકદમ જારી વાળી બારી હોય થોડી ખુલ્લી રાખું કે એમાંથી થોડી ડસ્ટ આવે. પણ એટલી બધી તો ના આવે અને સાંજના મચ્છર નો બી ત્રાસ હોય તો આમે હું તો બંધ રાખું જ છું. તો આવી રીતે થોડું પ્રોટેક્શન લઈ શકીએ કે આપણને ઘડી ઘડી ઈજ ન થાય. સવાર માં એ બાઈ કરીને જાય અને સાંજના પછી આપણે થોડું વ્યવસ્થિત કરીને લૂચછી ને મૂકી દઈએ બધું એટલે વળી બીજે દિવસે સવાર નહી આવે ત્યાં સુધી સારું રે. કારણ કે આમ તો જુઓ આપણે નાનું મોટું કામ કરતા હોઈએ ક્યારેક એવું એ થાય કે બે ચાર દિવસ બીઝી હોઈએ. તો બે ચાર દિવસનું કામ રહી જાય ઈ મોટું મોટું કરીને જાય. પણ આપણે આમ તો કરવું જ ને બધું જ કઈ એટલું સરળતાથી લોક કો સારી રીતે નથી કરતા તમે કહ્યું એ વાત સાચી છે કે એમની પાછળ પડી રહેેવું પડે આવે તો આપણો આપણને લાગે કે આપણો એક કલાક બચે છે. પણ એમાંથી પંદર થી વીસ મિનિટ તો આપણે વચમાં વચમાં એમની પાછળ પાછળ આ કરો ને તે કરો ને પહેલું કરો ને એવું આપણું ટાઈમ જાય જ છે. તો આપણે એવું નથી કે એક કલાક કામ કરીને આપણે એક કલાક નિરાંત આપણું બીજું કામ કરીએ. એવું થતું નથી. એટલે મને લાગે છે કે એ તો અ અનિવાર્ય છે જ કે હવે આપણે બધું તો શરીરને શરીરથી આપણે જેમ મોટા થઈએ તેમ બધા કામોને પહોંચી વળવાની તો હવે આપણામાં એ તાકત નથી હોતી. તો આપણે થોડું ઘણું કામ એમને આપવું થોડું આપણે આવી રીતે કરવું અને બીજું હવે જુઓ આમ તો આપણા ઘરના બાળકો છે કે આપણા ઘરના જે એટલા બી સદસ્યો છે એ બધા એ થોડું થોડું પોતાનું કામ વેચી લેવું જોઈએ. તો આપણે બધાએ શું એકબીજાને મદદરૂપ બી થઈએ. અને આપણા કામ બી થતા રહે. અને એક વાત શું થાય કે હવે જુઓ આપણે બધા જે આપણે મા બાપ મોટા થતા હોઈએ અને બાળકો જયારે નાના થતા હોય તો એ લોકોને પછી ખબર પડે કે હવે જેમ જયારે ઈ મોટા થશે તો એમને કેવી રીતે બધું મેનેજ કરવું છે. તો આપણે થોડી થોડી આદતો એમને થોડા સમજણા થાય ત્યારથી નાની મોટી આદતો એમને પોતાની રીતે કરવા આપીએ. કાં તમારી વસ્તુઓ ઠીક મૂકો કે કા લુચ્છીને મૂકો કે તમારા ડ્રોવર સરખા સાફ કરીને મૂકો કે એવું બધું કરીએ તો થોડું યોગ્ય લાગે મને કે થોડું આપણે સગવડ રહે તો તમને બી તમે શું તમારા શું વિચાર છે એ બદલ?
પણ આ બધું છે ને બોલવામાં બહુ સારું લા કરવાની આવે છે ને ત્યારે ઘરમાં કોઈ કરવા બધુ પેલા જયારે નક્કી થાય ત્યારે કરશું ને અમે તે કરશું ને અમારા રૂમ રૂમની જવા ને ઓલા મેલા કપડા સામે સીધા તમારે ઉચકીને નાખવાનો પડે ચાર દિવસની ચાંદની જેવું છે. પણ હતા ત્યાંને ત્યાંને બધું કામ મહારાજ ભાઈ જો તમે જે કીધું કે આપડે કોઈ પણ ઈ વાત બરાબર પણ એ
સાંજે કરવું જ પડે કારણ કે
છે મને અ આપણે વાતાવરણ તો
એટલે પછી એમાં મને
એટલે પછી એમાં મને એમ થાય કેવે આમાં ચોવીસ કલાક માટે જો કોઈને
ચાલું એમ થાય માટે કામ ગોતવાનું કામ આપડું જ
થઈ જાય આમ કરીએ અને એનું પાછું કા ગોતવાનું તો હવે મારો તો આમાં બોવ હવે જયારે જાત અટકી છે. ને ત્યાં વર્ષો સુધી કોઈ દિવસ મેં કોઈ ની મદદ દૂજ કામ હાથે સાફ સફાઈ હોય બાથરૂમ મે ઈ કામ હોય કારણ કે મને પેદા જ છે, મને ચોખ્ખું કામ બોવ જ જોયા અને હોય નહી એટલે મને જ જરાય બધું જ કામ હાથે કરું પણ હકલીફ થઈ ને ત્યારે મને ડોક્ટરે કીધું કે નહી કરવાના તો હ હવે એની માટે આ માણસો રાખીને એની પાછા તો હું ફરતા ફરતા ઓલું છે.
ઉભા નથી આવતું જે ફોરેનમાં બધ ધા વાપરવું જ ન પડે ઉભા ઉભા તમ જા કાળુ એ કાતુ એ મારી લે તો એ એવું આપડે લાગે છે કે ક્યાંક આપડી કમર ને એ પણ આરા ઘરે ચોખાનું ચોખ્ખું રે ને એમાં કે સ જો સવા માટે કોઈ મદદગાર ને રાખી દઈ એ તો ઈ હારું પંચવાનું હોય તો જ્યાં ગંદુ થીયુ હોય ત્યાં આપડે ઓકેએ તો ચાલી જાય તો તમને શું મારો આ વિચાર બરાબર વળી કારણ કે શું થશે પછી વળી
હા હા તમે
એવું ઝાડુ પોતું લઈ આવીશ તો પ અ ઈમા સાથે આજકાલ પછી મોંઘવારી એવી પતી જ આ પગ ભેગા કરવા સમજાતું
બરાબર છે, તમારી વાત તમે જે કહ્યું ને તે મેં પણ હમણાં અપનાવ્યું છે, કે મેં પણ ઘરમાં લાવ્યું છે, એ વસ્તુ તો હવે એનાથી આમ સગવડ તો થાય છે, એટલે એને એટલું બધું મોંઘા બી નથી આવતા તમે એવી રીતે મોટા મોટા મોલ માં એ હંમેશા ઓફ રમાં હોય જ છે, તો તમે લાવી શકો છો. અને એનાથી સગવડ તો થાય જ છે, આપણે એટલું જ નમવું નથી પડતું. અને એમાં આમ વળીને સોફાની નીચે કે ક કબાટની નીચે કે એવી રે એવી રીતે પણ એ હેન્ડલ એડજસ્ટેબલ હોય છે. એટલે આપણને ઘણી સગવડ પડે છે. એટલે તમારી એ વાત તો સાચી જ છે, કે એક વખત આમ આપણે હાથથી મારેલું સવાર ના હોય જે મદદગાર કર આવે એ કરી જાય અને સાંજના પછી આપણે જેટલું ખરાબ થાય એટલું એવી રીતે કરી શકીએ અને સારું બી પડે છે અને એવી ટેકનોલોજીકલ ચીજો છે ને બાળકોને બી ગમે કે બાળકોને એ લાગે કે ચાલો હું કરી દઉં તો એટલું આપણું કામ સચવાય રે તો એ સારું પડે છે જ્યારે મેં લીધું ત્યારે મારા બાળકો હું કરું હું કરું એમ કર્યા કરતા હતા અને પોતે બી વાપરતા હતા એટલે મને સારું લાગતું હતું કે ઠીક છે ચાલો તમે અહીંયા જમી લીધું છે તો હવે તમે અહિયાંયા પોતું કરી દો તમે અહિયાં મૂકી દો એવી રીતે એમને મજા આવતી તો હમણાં શું છે ને કે એટલી બધી વસ્તુઓ નીકળી છે જેમ તમે આના ઝાડુ પોતા માટે કીધું તેમ હવે તો બધી જ વસ્તુઓના વાસણ ધોવા માટે કપડા ધોવાના તો મશીન આપડા બધા એ વસાવેલા જ હોય પણ આજકાલ વાસણ ધોવાના મશીન પણ હોય છે. તો અગર બહુ જ અગવડ પડતી હોય ને આપણો કમરની પ્રોબ્લેમ તમને એટલી બધી થઈ ગઈ છે તો તમે પણ અપનાવી શકો છો કારણ કે હવે બાળકો આપણા એટલા તો મોટા છે કે એ લોકો એવી ટેકનોલોજીકલ ચીજોને યુઝ કરી અને સાથે સાથે સહભાગી થઈ શકે અને આપણને બી મદદરૂપ થઈ શકે તો મને લાગે છે કે એ બધી વસ્તુઓ અપનાવવી અગર અને ઈ પણ તો છે જ કે બધી વસ્તુઓ મોંઘી તો છે જ એમાં કાંઈ બેરાય નથી પણ એમ થાય ને કે તમે હવે કામ વાળી બાઈને આપો કે આવી રીતે તમે અલગથી કરો કે પછી અને આમે જુઓ આપણને જયારે શારીરિક તકલીફો આવે છે ને ત્યારે ડોક્ટરો આમ લૂંટી લે છે આપણને તો એના કરતા તમારે શરીરને સારું થાય તમારી સગવડ બી જળવાઈ રહે તમારો સમય બી સચવાઈ જાય તો મને લાગે છે કે અગર પોસિબલ હોય ને એવી રીતે આ તમે જોયા હશે મોટા મોટા તહેવારો આવે છે ને તો આ મોટા મોટા સ્ટોરમાં એ લોકો આવી રીતે બે ત્રણ વસ્તુઓ સાથે લો ને તો સારો એવો ડિસ્કાઉન્ટ આપે છે તો એવી રીતે તમે ટ્રાય કરી જુઓ અગર તમને ફાવે તો શું તમારી તબિયત બી સચવાઈ રહેે અને તમારું કામ બી સચવાઈ રહેે
મને લાગે છે કે ડિશ વોશર પણ શું આવશે કારણ કે મારી એક બેિન ભણીએ એમાં તમારે વાસણ પાછા પાણી એઠવાડ તો તમારે જ કાઢવાનો અનેજ ચા દૂધ અને શાકનાળ ના વાસણો આપડે જે ઘસીએ એ પ્રમાણે ઘસાતા બાર ઘસવા તો ડિશવોશ મને લખાય પણ હા કપડા ધોવાનું મ ના હું કે હું તો હજી સુધી કપડા આપડા પણ હા કપડા ન પણ મશીન નથી તો હવે આવી ગયો છે કે મારે કપડાં ધોવાના ચૂપ એટલે હું મારી ક ને બ કપડા ધોવાનું મશીન અને જ્યાં આજે ઝાડુ પોતું આવે છે અચછા એનલ વાળા ઝાડુ પોતું કરતા જે હવે. એલું જેલું રોબોટ આવે એવું જોઈએ. મુંબઈ હો તો આપણને મજા પડી જાય. એ તો ખૂણે ટ્યુબ પર વિડીયો જોયા. તો એ હોય ને આમ ફરતા ફરતા ચેક કરડું. ને પલંગ ની નીચેથી બી કચરો. કાઢીએ એવું આપડે આમ જેમ એને કહીએ એમ ત્યા.
હ
જ્યા માથાજી કરવી. એના કે સાડી લેવું સારું તો હું તો. હસ્તીથી અપકરણું ન કહેવાય પણ તું જો ને કરે ઘર માં આપે ખાલી બટ દબાવીને કરીરે તો પણ બનેલા રહેવું હેન્ડલ વાળુંઝાડું પોતું લઈ. લવ શરૂ થાય એટલે ઈ પણ વસાવી લઉં. તો આખા ર છે કે તબિયત તો સંભાળવી જ પડે. પડશે એના કરતા તો આપડે સગવડ. વડતા હોય છે આપડો તો મહેનત નો પૈસા. તો હોય આવતો નથી. ચાલો મારી પણ તબિયત. સાચવજો હવે ઉબર જતા ભલે આવજો ત્યાં
હા હા
ત્યારે.
ઓકે ઓકે આવજો ચોક્કસ ચોક્કસ ચાલો આવજો.